હા, બોલ.
તો મોબાઈલના ફાયદા અને નુકસાન વિશે ચર્ચા એ
નુકસાન વિશે વાત કરવાની છે.
હમ્મ, હમ્મ.
એ ચાલુ કરો.
અલા દેખ. અહ હાલ મોબાઈલ જેટલી સારું વસ્તુ છે ને એટલી જ ખરાબ વસ્તુ
કેમ?
ચ હાલ ના નાના છોકરા ભી એવી રીતે ફોન જોતા હોય ના એની આંખો ખરાબ થાય આંખો ખરાબ થાય આંખ ખરાબ થાય એમનું સ્વાસ્થ્ય ઉપર જેટલી ખરાબ અસર થાય.
એ વાત એ સાચી નહી આવી. નુકસાન એટલા ફાયદા અને ફાયદા એટલું નુકસાન છે.
તમાર ભી કોઈ આજુબાજુ મશે ને એવી જોવા વાળો.
આમાં તો ઘણા બધા છોકરા છે નાના નાના કે ફોન રાખે છે ફોન.
ના હોય.
તો પછી આપણે
કોણ હૈ એવું તો.
પૈસા વાળા બધા માણસો.
હમ્મ.
દસ વર્ષના છોકરા ઓ ફોન રાખે પોતાનો
એલે અત્યારે આપણે આપડા વાડા થયા તો આપણી પાસે પોતાનો ફોન નથી.
બાર મહિના થી બાર બારમાં ધોરણમાં પાસ છે ને તારણા મને ફોન મળ્યો છે બોલ.
હા એજ કવ ન.
નાના નાના ફોન રાાકતા ને ત આપણને શું થતું કે મારી પાસે પણ ફોન હોય તો.
હ ના આ છે ના ના ના નાના છોકરા ફોન જો એટલે એમની ઓખો કેટલી ખરાબ થાય હાલ અમારે બાજુ બાજુમાં રિયુ કરીને નાની છોકરી
હા હા.
તું તું નહી માના અવાજ બઉ આવે બેકગ્રાઉન્ડમાં કેમ.
કાનો અવાજ આવે છે? કાઈ પણ તો નથી આવતું.
ટ્રક હેડી હોય એવ અવાજ આવ્યો.
ચાર્જિંગ માં ફોન હેડયો છે. હા હા બોલ ચાલુ છે.
તે તું નહી માને બે વર્ષની જ છે ને તો ભી એ રાતના બાર બાર વાગે હુંધી એકલી વસીને ફોન જોતી હોય.
એટલે એ ફોન જોવે છે કે એનું મગજ જોવે છે ફોન.
અલા તું નહી તું એને જોવ ને કે આનું મગજ જતું જ્યું હશે ત એવું. વિચારીશ.
તે ફોન લઈ લેવાનો શુંવા દેવાની મને શું.
હાલા હવે એ જો આપડે બોલીએ તો એ મમ્મી ને કોઈ માના નહી એની મમ્મી જ ફોન આપ દેએ તો આપ આપડે શું કહી શકીએ.
એ વાત સાચી હાલથી તો નાના બચ્ચાને ના લને ફોન
અને હું જોઉં ને એટલી જિદ્દીલી થઈ ગઈ ને બહુ જ.
એ મારો
વાત ચામડે એને કોઈ વસ્તુ જોતું હોય ને આપડણે ના આપીએ ને તો ડાયરેક્ટ રસ્તા મા આળટવા માંડે.
હમ્મ એવું છે.
બહુ જીદથી ની થઈ ગઈ આ અમારી જોડા હતી ને તણ બહુ સારી હતી.
પાઈ એવું ના કરાય ને અતર ક્યા છે.
હું હમણાંથી રમમાય લાવતો નથી.
કેમ એવું?
હમ્મ વાત કર.
આકોરમ ભાઈ.
હા.
હા કેડી એમ ભાઈ.
ઠાકોર ના પાછડ.
એજ ને
શું કે છે બોલ.
તારા બોલવાનું હ હું એકલો બોલ બોલ કહીશ તો ઇફેક્ટિવ મિનિટ ઓછી થઈ જશે.
તો મને બોલવા તો રે યાર એકલું એકલું બોલે છે.
બોલ.
અમારે આટલો એ દિત્યા નામની છોકરી છે એ પણ એના દાદી નો ફોન એના જોડે રાખે. પછ દરરોજ કાર્ટૂન જોવે એવું બધું.
કેટલી ખરાબ હસર થાય ખબર.
બરાબ હાર્ડ અસર થાય આંખો દિમાગ એનું યાર નાનપણનું જે વસ્તુ રમવાનું હોય એ ના રમે ના તો ફોનમાં લાગી જાય લતું.
આપડે ક્યાં નાના હતા તા હમ.
પર આપણે હાલ તો યાર મોટા થયા હતા આપણો ફોન જોવા મળ્યો શીખવા મળ્યો.
આપણે નાના હતા આપડું બાળ મંદિરમાં રમતા.
અના તના નાના છોકરાઓ પ્રેમ કરે છે જો ને દસ વરષ ના અગિયાર વર્ષના આપણે તો ખબર ના પડે
હ શું બોલે છે ભાઈ તુ.
વાત સાચી છે ફોન આવ્યો તો આના બધા માણસો બગડ્યા નથી.
હમ બહુ ખરાબ પરિસ્થિતિ
પછી ફોન એક તરફ હ જોવ. તમે સીધી રીતે એડો તો ફોન તમારો સારો તમેોઢી લાઈનમાં એડો ફોન મારેે ખવડાવે.
હમ ચીબની જેમ
જીતના હડકા નથી હોતા છતાં એ માગ
ના હાડકા નથી હોતા પણ તો હાડકા પગાવી શકે.
હા એજ ને સાચી વાત છે.
હમ.
બરાબર. હ ભાઈ પાંચ મિનિટ થઈ બોલ. હ
હવે આપડણે યોગ અને કસરત વિશે ચર્ચા કરીશું.
હા હા અવાજ આવે.
બોલ હવે.
બોલ હવે તારી વારે યાર બોક એમ તો બોલ.
હેલો.
હા. યોગ ચાલુ છે યોગ
તમારે શન શનીવારે સવાર સવારમાં સ્કૂલમાં.
અરે વિકી ભૂલાતો એ એટલું પ્રેમ બંધાઈ ગયો ને નિશળ સામે શનિવાર રોજ જતો રિક્ષામાં મજા આવી જાય.
હા.
આમુું દાડો પાડું.
હમ.
એવું બધું હતું અમારે અમાર સાહેબ મસ્ત હતા ને યોગ કરાવ આવે તો મજા આવે બધાને કંટાળો આવે.
હમ્ એટલે શું કરાવતા યોગમાં.
એટલે બધી કસરતો કરાવે. તાળાસન ચક્રાસન પછી દોડાવે. ગ્રાઉન્ડ માં પછી
સવાસન કરાવતા.
એવું બધું ના કરાવતા ઊંઘવા ઊંઘાડર એવું બધું.
સવાસન એટલે શું ખબર છે?
અનુલોમમીલો
ના સવાસન એટલે ને. મળદા ની જેમ સુઈ જવાનું જમીન પર.
એ એ તો કરાવતા પણ ટાંટીયા આમાં અધર કરવા ના એવું બધું.
હમ
એ દોળાવતા આ આમાં કેવું હોય ખબર? અમુક માણસો લેટ આવતાને તો એમને કચરો વેળાવતા બધા એવા તાકી રહે. એવું નથી મેં પણ ટ્રાય કરેલું છે.
બધા માણા મારા હમુ જો
હ હા
હવે એ તો એવું ના હોય ખાલી થોડું વેણીને હળગતું હોય ત્યાં પછી જતું રહેેવાનું બેસી. જવાનીમાં કોઈ એવું ના હોય દરેક ના. છોકરી હોય છોકરો હોય.
હમ બાકી યોગ તો શિયાળા માં હોય ઉનાળા માં હોય તો યોગ.
હોય ને શનિવારે દર શનિવાર.
એટલે ઉનાળા આમ ચોમાસામ શનિવારે બધી દરરોજ.
ના એટલા શનિવાર ખાલી વેલી હોય ને એટલે બાકી તો બધા કશું નહી. બીજી બધી પ્રાર્થના.
હમ ત્યાં સ્કૂલ હમ મજા આવતી સ્કૂલ માં તો બહુજ મજા કરી ભાઈ.
જ્યાણ સુધથી હું શનિ હ એક કે દા દાડા બહુ પાડેલા.
પછી શું થયું કે મે રેગ્યુલર ચાલુ કર્યું.
હું તો ભાઈ ક્લાસ ની જવાબદારી હતી ને મારા માથા ઉપર એટલે મારે જવું જ પડે રેગ્યુલર.
હા તું તો ભાવ કેનો અવાજ આવે છે?
બોલ બોલ.
મું તો બા આ તમે તો
હા મોનિટર હતો નેયાર મો
એટલે મોનિટર એટલે કેવી રીતે કને બનાવ્યો તને મોનિટર?
આપણા સાહેબ હતા. સાહેબ એ ઉભો કર્યો ને કે તું આજથી મોનીટર.
છોકરાઓ હું ના કરેને ભાઈ એક આપે આગળ કોઈ બોલો નહી.
પણ છોકરી આગળ બોલ બહુ શરમ આવતી યાર.
વાત સાચી મોનિટર હશે .
એક રાજશિહ કરીને એક છોકરી હતી.
છોકરી આતે
હોવે. કશું નહી‌ મોનીટર હતી બસ સ્કૂલમાં.
બરાબર. મારે તું ફાયર ડીયુ ચોક મોનિટર હતું
તમાર પેશે હેને કોક
અમાર તો કોઈ ન તું બાર માંમ કોઈને મોનિટર જ નહી બનાયાન આરામથી જીંદગી જીવ
જીવો જીવો તાણ પણ બારમુંભી પૂરું થઈ ગયું ને યાર
અરે અમે બાર માં હતા જેટલી મજા આવતી બધાને હેરાન કરતા આચાર્ય દસ વખત આઇ બોલાવ કે તમારે રૂમ કેન્સલ કરવાનો અમે રૂમ જ કૅન્સલ ના કરીએ
હ
કેમની વાત ના પડીએ
એ આદર્શ પલા આદર્શ કે વિકે ભોલાના આચૅરય તો બહુ સારા કેહેવાય ભાઈ માપ કર દેતા બાકી આદર જેવા સર હોય ને
તું માફ કર એલસી આલી હેતલ બેહેને તો
કોણ
કેટલા એ માણસોવ
અરે ભાઈ આ તો આ તો કેવી વાત ઉપર એલસી આપે ખબર
હા
તમે રજા લીધા વગર ગેટે બોકી ગ્યા તો એલસી પકડીને આખ
તો તો જવાય જ નહી ને
અલા અમારે કેવું થું ક્લાસ માં એક છોકરી હતી ને તો હશે અને કોઈ મળવા જતી હશે તે સાહેબ રજા લીધા વગર ગેટે બોકી ગઈ ને તો ગાર્ડે પકડીને અને આચાર્ય જોડો લઈ ગયો ગાર્ડ અને પછી એને પછી
પછી
પછી એને એલસી આપી દીધી
એવું ના હોય
અને સાચો લા એશિકા કરીને એક છોકરી હતી હાલ ભાઈ મારે બાજુની કોલેજમાં જ છે મુ ઓળખું એને અરે હમ સારું કર્યું પણ એવી ખરાબ છોકરીઓની જરૂર નહી સ્કૂલ કોલેજોમાં
છોકરીઓ કઈ નહી હારી અતાર સારામાં સારી છોકરીઓ કોણ એ અવાજ બહુ આવે છે.
એતો હું ફૂંક મારતો હતો,
ફુક મારે,
એટલે માઇકમાં કચરું ફસાઈ ગયું હતું.
બરાબર
હ પછીદે.
વિકેભૂલા વિકેભૂલા બધા બારમાં મા આવી, અમે બે વર્ષ ભણા પણે અગિયાર બાર કરીમેં,
કેટલી મિનિટ થઈ,
હજુ બાકી છે,
કેટલી છે ઈ મતલબ
અગીયાર
હવ ભાઈ સ્કૂલ જેવીતો મજા ક્યાંય નહીં ‌.
મુ તો ફૂટબોલ આ વોલીબોલમાં રહેહતો.
વોલીબોલ હા કાપી દ ઈશ.
વોલીબોલ માં રાણાસાહેબ હુને હા મારા હાથ, ભારે એટલે દાડો એટલો ઊંચો ગીયો, તો બહાર જતો રહ્યો. તોના સાહેબે ચપ્પલ મારી દેહું તો ચપ્પલ પાસુ વાળલી પકડી કેચ કરી.